બોલો? કમ છે? મજા હો. એમ થોડાક આરામ કરીએ.
હા, અમેય આરામ ઉપર જ હતા. તમે? હા. તો હમણાં બે-ત્રણ દિવસની રજા આયપ હા, આરામ ઉપર જ હતા. હમણાં થોડીક કામ ઉપરથી, હે?
કે આરામ કંઈ જગ્યા નામ છે કે નહીં ઉપર બેઠા તમ ચડીને. અચ્છા-અચ્છા. ઘર વાળું આરામ કરો છો. ઓય-ઓય. કાંઈક જગ્યા નામસ, કાંઈક વસ્તુનું નામ સે એના ઉપર તમે બેઠા.
ના, ના એવું વસ્ત નામ નહીં, ના. ઘરે જ બેઠ ઠા નવરા થઈ ને, આરામ કરીએ હવે. હા હમણાં કામ ઉપર બે-ત્રણ દિવસ વરસાદ ના લીધે રજા આયવીન તે મેં દો હાલ ફોન કરવા દે બેનને.
ફોન તો કયરો, નકર તો કોઈ દી કરો નહીં. તમારે જે કામ હોય તે તમે ફોન કરો.
હા એટલે કામ હોય તો કામમાં હોય તો જ ફોન કરાય.
આજ કંઈ કામ જ કયરું. આજ કંઈક તમાર કામ પયડું લાગે હે મારું. એટલે ફોન કર્યો તમે.
આજે તમારી યાદ આયવી એટલે મેં કીધું હાયલ ફોન કરવા દે.
હા.
તમે શું કરો? આરામ કરો, કે કામ કરો, કે હું કરો સો તમે?
આરામ જ કરીએ. કામ તો હું આરકુડી જરાક સૂતી બહું કાંઈ કરું નહીં.
એવું સે. તો ઘરનું કામ કોણ કરે? તમે આરહુડા સો તો ઘરનું કામ કોણ કરે તમારે?
અમારે ઘરનું કામ અમારા ઘર વાળા છે ને ઈ કર નાખે.
અહ એવું સે ઘરવાળા ને તમે કામ કરાવો.
હા. એને ઘરવાળાને બધું આવડે. એટલે હું જોબ કરું ને ઈ ઘેરે રેય. તમારે ઊંધું હોય, આપણે પેલા જમાનામાં કેમ બાયું કામ ઘેરે કામ કરીએ અને જણ હોય ઈ જોબ ઉપર જતા. તમાર ઊંધું છે જરાક, હું જોબ કરું ને માર ઘરવાળું બધું ઘરનું કામ કરે, લુંગડાન થામ, એ બધું કર નાખે, એને બધું આવડે હે, એન શીખવાડ દીધું.
હા ઈ સારું કયરું લે.
હમ્મ. પછી કામ કરવુ એને આરહ થતી હોય બાયણેનું પછી હું કરવું કાંઈક તો કરાવુંને.
ઘેરે બેઠાય કાંઈ કામ તો કરવું પડે ને, ખા ખાલી-ખાલી થોડા રોટલા ખાવાના.
હા તો પસી. હા એમ. ઘેરે બેઠા-બેઠા થોડી કાંઈ એમ મફત રોટલા કોઈ દે.
હા. અરે હું એમ કહેતી તી કે મારે હમણાં બે ત્રણ દિવસ ની રજા હત તીન તે અમાર છોકરાઓને વરસાદના લીધે રજા પયડી તી તી માર ઘરવાળો કે હાલ ક્યાંક ફરવા તને લઈ જાઉ ઈ કે.
છે. તે કંઈ બાજુ જાવાન
આમદા હાડવા રોકાયલા અત્યારે તો વરસાદ ના લીધે પહાડ વાળી જગ્યા માં મજા આવે ફરવાની. એટલે ઈ બાજુ
ખાડો જ છે.
હા તી એટલે જ ફોન કર્યો તો મે કીધું હાલ એને પૂછવા દે ઈ બાજુ કેવી જગ જગ્યા હોય ક્યાં લોકેશન સારું હોયને કેટલું દૂર થાય.
ઈ તો અમાર તો એમ તો પહાડ તો મારા બાજુમાં જ છે ઘણા બધા પણ એ બધા આમ ફરવાલાયક નો પહાડ હોય ઓલા હોય ને જંગલ જંગલ જેવા રસ્તો એમ નો હોય. પણ જ્યાં તમારા થી આગળનું એક લોકેશન છે ને ત્યાં ટુરિસ્ટ વાળુ લોકેશન છે અયા બધા બોવ જ ફરવા આવે. દુનિયાના માણસો ફરવા આવે બધા રાજ્યોથી આવે. બધા રાજ્યના માણસો હોય બો ઓછા એટલે બો જ ભીડ ના હોય પણ અહીંઆ ટા ચોમાસા માં તો છે ને બો જ મસ્તી નું હોય વાતાવરણ ને ક્લાયમેટ આ ગોતવું જોવા લાયક
હા.
અહંયા કેટલા બધા પહાડ છે પણ ઉપર છે ને આપડે જવું ને તો આપડે ગાડી જોઈએ એક તો આ અ ફોર વ્હીલર કે ટુ વ્હીલર કે એવું કઈક જોઇએ કા પછી તમારે કઈક ગાડી બાંધી ને જવું પડે.
હા તો પહાડો ઉપર ગાડી વહી જાય.
હા પહાડ ઉપર છે એમ કહું ને કે દૂર થોડુંક લોકેશન છે. તો ઈ ત્યાં છે ને ગાડી વહી જાય ઉપર એટલે આમ થોડું ગોળ ગોળ ગોળ ગોળ છે.
હા.
ત્યાં રસ્તો એવો ગોળ ગોળ ગોળ ગોળ છે.
હા.
હમમ એવું છે.
તો તમે આપડે રી્ષા લઈને જાયે તો નો હાલે.
નય રીક્ષા લઈ નો હાલે એને મકી પોઈન્ટ કેય.
હા.
હા તો એ મંકી પોઈન્ટ ઉપર છે ને બધા બો રિક્ષા બિક્સા ન હાલે ત્યાં તો ગાડી જોઈએ ગોળ ગોળ ગોળ ગોળ છે. કા પછી તમે ગોળ ગોળ ગોળ ગોળ હાલીને ઘૂમતા જાવ થાય
ગોળ ગોળ ગોળ ગોળ આમ હાલી ને જાય તો હાલીને પૂગી જઈએ અમે.
હા તો પછી જેવા ગોળ ગોળ ગોળ ઉપર હાલીને જાવ ને તેવા જ ગોળ ગોળ ગોળ નીચે આવો પછી હાલી ને જાવ તો
તો તો હાલ આ રિક્ષામાં જવાય કે ટુ વ્હીલમાં જવાય કે ફોર વ્હીલ માં જવાય.
નય ફોર વ્હીલરમાં જવાય ભાઈ ટુ વ્હીલર માં થોડી આડ આવે પવન ના ધકાબકા જાય એટલે
હા.
એ પણ નીચે છે ખાય છે એકદમ. ઊંડું ઊંડું બોવ જ છે એક વાર પડીએ તો બીજી વાર પછી પાછા ગોળ ગોળ ફરતા અય નો આવીએ ને ઉપર ડાયરેક ઉપર પડતા વહી જઈએ.
તો તો એક બાજુ પહાડ ને એક બાજુ ખાય ને તો અમારે હાલવું ક્યાં.
અહિયા હાલવું છવય છે એવું કઉ ને ગોળ ગોળ ગોળ રોડ છે અહિયાં હાલવાનું પણયાં ગાડવી કથયું એટલે જો આપડે પાહે ગાડી હોય ને તો જાવું બરોબર છે અહિયાં નય તો જાવું બરોબર નથી. વાય એફ પહાડી ઓ માં નથી. ત્યાં બહુ જજા પહાડ છેડે બીજા પહાડમાં બધા જંગલ જંગલ જ છે ક રસ્તા રસ્તા હોય નને યા તું કઈ ગાડી જાય નહી આપડે જવું હોય તો જંગલમાં જંગલ માં ટ્રેકિંગ ને એવું કરી શકીએ એમ અને એક બીજું છે ને અહં એક મોટું બધું ઓલું હે ડેમ તો બહુજ મસ્તી નો છે અટાણે તો વરસાદ નૂ ફૂલ પાણી પેર્યું હોય ને ત્યાં પગથિયા ઉપરથી પાણી પડે તો તમને એમ લાગે તમે તો કાશ્મીર જમ્મુ એન્ડ કાશ્મીર માં બેઠા હે હિમાલયમાં બેઠા એવું લાગે
તો તો જાય
ફોટા તમે પાડો તો એવા ફોટા આવે તયાં તો તમે ક્યા એવા જિંદગી માં જોયા ને એવું પાણી ઉપરથી પગથિયા ઉપરથી પડતું હોય નો અદભુત નઝારો હોય યા તો
તો તો ડેમ આખો ભય્યો હોય તો આપડે નહિયાંથી ક્યાંથી જવું
એ ડેમ ભૈરોવ હોય ત્યાંથી ઉપરથી પાણી આવતું હોય નીચે પડે પછી યા પગથિયા બનાવે છે પગથિયા ઉપર પડે પછી આપડણે અહીં ઉભીને ફોટાને પાડવાના જેી તમારે નાવ તોય એ કરી લેવાનું અને ફોટા પાડ લેવાના
ટીવી માં મોબાઈલ ન આવતો હોય એની જેમ ઓલા ઝરણા વહેતા હોય એની જેમ હોય કે
હા એકદમ ઝરણા છે મોટા મોટા
તે એવું તો અમે કોઈ દી નથી જ જોયો બેન તો તો આવું જ
હા તો તો તમને બતાવી દે ત કોઈ દી જયુ ન હોય તો તમે આ વખતે રેટ લઈજો પણ એમાં પડીયે બડિય તો વરી દાંત બાાત તૂટી જાય અમારા ઘર વા જો એક વાર પેડા હતા ને દાંત વગરને બોખા થઈ ગયા પછી ચૂટલા દાંત લઈને આખે ગામમાં ફરે છે
હા તો તો હવે દુઃખ તો એ છે ને
તો તહી્યાં એટલે અલકડા માના હોય ને એ ન લઈ જ અહિયાયા
હા
જો તમારા ઘરવાળા ને પૂછી લેજઈ આપલકણા નથી ને
હા ના ભાઈ અમાર ઘર વાળા તો થોડાક તો અપ લખણા છે પણ એનો
હા તો એ સમજાવી નાહી જોડ કારણ કે જે અપલોક ના હોય ને આ બહ જરાક આમ દેખાવ કરતા હોયને હું છડી લઉં ને મા છડી લઉં ને વાહેન્દ્રવની જેમ આ તો પછી પડે પછી દાતુ બાતુ તૂટે
હા તો ત ત્યાં પહાડ હોય એક બાજુ તો પહાડ માંથી પાણકા બાણકા કઈ પથર પથ્થર પડે નઈં ન્યાં
નય ને એટલે જ્યાં હું ઝરણું કહ ને આ્યા કઈ પહાડ એટલો બધો નથી બાજુ માં અહં છેટો છે પહાડ
હા
એને આ છે ને થોડુંક તળાવું કે હૂ કેવાય ડેમ છે ને એ થોડું કામ ગામ ની વચ્ચે છે એટલે અહંયા વાંધ ના આવે પણ ખાલી અયા ઓલું કે પાણી પડી પડી ને ઓલું ચીકટ થઈ ગયું ને ચીકું ચીકણું
હા
બધું યે ધ્યાન રાખવું પડે તમારે છોકરિ છીંકા બીંકા હોય અને છોકરા જો પછી બાપ જેવા જ અપલખણા હોય તો ઈ ધ્યાન રાખવું પડે પાછું આપડે.
હા તો-તો બેન છોકરા નું બહુ ધ્યાન રાખવું પડશે. હા અમારા છોકરા એવા જ છે.
હા. એક તો છોકરા જીનકા હોય તો ના એ ન પડાય આપડે.
હા તો. છોકરાવને હાચવવા કે આપણા હાચવવા કે એન બાપાઓને હાચવવા.
તો-તો અમે ન્યાં આઈશું તો અમારે તો રજા સે, તમને રજા સે પેલા?
નહીં અમને તો રજા નથી, તો મન સે ને થોડાક દી પેલા કહી દેજે એટલે મારે રજા લેવી પડે. એટલે અમારા ઓફિસ માં એય પછી તમારો ઓલા શેઠ છે ને એની જેમ જ છે. અમારે અહિયાં સેઠ. થોડીક વાર રજા ન આપે તો જેટલા પૈસા લઈ ને એટલા વસૂલ કરી જ લઈએ આપડે મફતમાં કાંઈ નહીં. એમેય ન હોય કે એક મિનિટે બેહવા દઈ આપને.
હા. અમારેય જો હા. બધાયને શેઠ ગમે એમ કામ તો કરાવી જ લેઈ કા.
હા જેટલા પૈસા દઈ ને એટલા વસૂલ કરાવી જ લેય. તો તમે આવો ને તો થોડાક દી ને પહેલા કહી દેજો એટલે પછી અમારે રજા લેવી પડે ને.
હા.
અમારી છોકરા ને તો વેકેશન છે.
હા.
અને અમારા ઘરવાળા ના તો બારે માસ વે વેકેશન જ હોય. ઘેરે હોય એટલે. એ તો ઘરનું કામ કરે, હમ્મ. ઘરનું કામ કરે ને મોજ કરે.
હા. તમે કામ કરો ને ઈ ઘર નું કામ કરો, કા તમે બાઈર નું કામ કરો ને ઈ ઘરનું કામ કરે.
ઈ ઘરનું કામ. એટલે આપણે વસુલ થઈ જાય ને પછી આપડું ઓલા જે દેવા પડે કામ ન દેવા પડે આપડે ઘરવાળા ને દઈ
હા. પણ અમાર પાહે તો ફોર વ્હીલ નથી. હવે તમે તો એમ ક્યો કે અમાં ફોર વ્હીલ માં જવાનું તમે ફોર વ્હીલમાં લઈને તો હવે સે નહી તો કેમ જાહું? સે તો-તો
અમા મને તો નથ આવડતી. પણ મારા ઘરવાળા ના આવડે ત્યાં આપણે એને લઈ લેહું. ડ્રાઈવર તરીકે તો હાલેને. ઘડીક એને કામ માંથી ડ્રાઈવર કરી નાયખશું, એટલે એને કંઈ હું વહેલું લઈ તો પછી આપડે ભેગાં ઈ ડ્રાઈવર બનીને આવી હગે ને.
હા. તમે તો એમ ક્યો કે ઈ અપલખણા સે તો એને લઈ જવાન
એટલે આપડે પછી એને સાઈડમાં બેહાર દેવાય ને. એને સાઈડમાં બેહાર દેવાના. તમે ફરી લેજો ને અમે તો બધુંય ફરી લીધું, એટલે વાંધો નહીં આવે, અમે સાઈડમાં એનું લઈને બેહી સાઈડમાં. તમ તમારી રીતે બેય જણા તમારા છોકરા તમારે બધા ફોટા પાડી લે જોને જોઈ લેજો બધુંય. બીજું યાં ઘણુંય ફરવા જેવું સે. પોઈન્ટસ છે બધાર, રસ્તાંય છે એકદમ મસ્ત-મસ્ત. ટનલું છે કેટલી બધી. અરે અટાણે તો
થઈ ગયો હશે
લીલું-લીલું ને ઉપરથી નકરું પાણી જ પડતું હોય, પાણી જ પડતું હોય. તો કંઈક તો ઈ પાણી નીચે ત ભોથી તમે અ તરતા તરતા ખાઈ ય વહી જાવ એઠું પાણી હોય
હા તો તો ઓલા મવીમાં આવતું હોય એના જેવું લાગશે ને આપડે ફોટા મૂકશું તો તો
હા પિક્ચરોમાં ફિલ્મ ન આવતું હોય ને ઈ એવું જ હોય બધું તમે ફોટા રાખશો ને તો તમારે બેનપણ તો બધ હવામાંમાં મરી ભરીને અડથયું થઈ જાય તમારે બેડ પણ જો અરથ માંથી હ જીરો કરાવ્યું હોય ને બારી ને સવા એ ભાઈ
હાથી વાંધોની આવીશું તો તમને ફોન કરશું હો
હા તે મને તો વેલો કહી દે છે એટલે અમારી સેટ ને અમે કરીએ આઈ જું હાલ તો મને કે જો મારે રાંધું જરાક ઘરવા જરાક મદદ કરું ને શાકભાજી સુધારવાનું
હા વાંધે ન હાલ
હા હા રાખવા લ છું